હા કેમ છો
હું મજામાં છું તું કેમ છે,
હું પણ મજામાં છું બઉ મેં સોચું છું આજે આપણે કઈ સરસ ટોપિક વિશે આપણે વાતો કરીએ
હા હા
હમે વિચારું છું આજે હું ટ્રાફિકની સમયના વિશે વાત કરવા માંગુ છું
હા તો ખુબ બહુ સરસ વિષય છે આજકાલ લગભગ દરેક શહેરમાં ટ્રાફિકની એક મોટી સમસ્યા બની ગઈ છે,
હા ખાસ કરીને મોટા શહેરમાં લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે,
સાચું કહ્યું વધતી વસ્તી અને વાહનોની સંખ્યા ને અ તેના મુખ્ય કારણો છે,
હા મારા માટે જાહેર કરી વાહન નો ઓછો ઉપયોગ પણ ટ્રાફિક વધારવાનું એક કારણ છે,
હા ઘણા લોકો બસ કે ટ્રેન બદલે પોતાની ખાનગી ગાડીનોઉપયોગ કરે છે,
ટ્રાફિક અ ટ્રાફિક ના કારણે સમય નો ઘણો બગાડ પણ થાય છે,
હા માત્ર સમય જ નહી અ જેમ કે ફીઝો ખર્ચ પણ વધે છે, આપડો
હા અને વાહનો માંથી નીકળેલો ધુમાડો હવા પ્રદુષણ વધારે છે,
હા બિલકુલ ટ્રાફિક અ જામના કારણે લોકો ના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે,
હા ક્યારેક તો એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ જાય છે, જે ખુબ ગંભીર બાબત છે,
તારા માટે આ સમસ્યાનોઉકેલ શું હોઈ શકે
લોકોને ટ્રાફિક ના નિયમોનું પાલન કરવું જોઈએ
હા એ વાત તો તું એ સાચી કહી હું સહેમત છો ઘણા લોકો સિગ્નલ તોડે છે અને ખ મો દિશામાં વાહન ચલાવે છે,
હા સરકાર ને પણ વધુ સારી રોડ વ્યવસ્થા અને જાહેર પર વાહનની સુવિધા આપવી જોઈએ
હા જો બસ અને મેટ્રોની સારી સુવિધા મળે છે, તો લોકો ખાનગી વાહનો ઓછા વાપરે
હા કાર પુલિંગ પણ એક સારો વિકલ્પ છે,
હા એજ વા મલ એક જ વાહનમાં ઘણા લોકો મુસાફરી કરે તો રસ્તા પર વાહનોની સંખ્યા ઘટે
હા સાયકલ નો ઉપયોગ અને પગપાળા ચલાવવાની આદત પણ વધારવી જોઈએ
હા તેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે અને પ્રદૂષણ પણ ઘટે.
હા પણ આજકલ સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ પણ ઉપયોગી સાબિત થઈ રહી છે.
હા ટેકનોલોજીની મદદ થી ટ્રાફિક નું સંચાલન વધુ અસરકાર બની શકે છે.
હા અને વિદ્યાર્થીઓમાં પણ ટ્રાફિક જાગૃતિ લાવવી જરૂરી છે.
સાચો નાની ઉંમર થી જ નિયમોનું મહત્વ સમજાવવામાં આવે છે. તો ભવિષ્યમાં સારી અસર જોવા મળે.
હા ટ્રાફિકની સમસ્યા માત્ર સરકારની નહી પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે.
એકદમ સાચું જો દરેક વ્યક્તિ પોતાની ફરજ નિભાવશે તો આ સમસ્યા ઘણી હદ સુધી ઘટી શકે છે.
મને લાગે છે કે આપણે સૈએ ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું તો સંકલ્પ લેવો જોઈએ.
હું પણ એજ માનું છું સુરક્ષિત અને તા આ સુરક્ષિત આ આપણે આ હોઈએ તો આપણું જીવન પણ એ રહેશે અને ટ્રાફિક માટે સૈને સહકાર જરૂરી છે.
સાચું કહ્યું શું તને લાગે છે કે ટ્રાફિક કા ની સમસ્યા દર વર્ષે વધી રહી છે?
હા ચોક્કસ શહેરોમાં નવી ગાડીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે જયારે રસ્તાઓની ક્ષમતા એટલી ઝડપી થી વા વધતી નથી.
મેં મે સાંભળ્યું છે કે ઘણા લોકો રોજ ઓફિસ પહોંચવા માટે એક થી બે કલાક ટ્રાફિકમાં પસાર કરે છે.
હા તું એ સાચું સાંભળ્યું છે. ટ્રાફિક ના કારણે લોકો માનસિક તણાવ નો પણ શિકાર બને છે.
જય્યારે હું ટ્રાફિકમાં ફસાઈ જાઉં છું ત્યારે મને પણ ખૂબ ચીટ આવે છે.
હા માત્ર તું જ નહીં ઘણા લોકો ગુસ્સામાં હોર્ન વગાડતા રહે છે જેનાથી ધ્વનિ પ્રદૂષણ પણ વધે છે.
હા સતત હોર્નના અવાજથી માથાનો દુખાવો પણ થઈ જાય. થઈ શકે છે.
હા ટ્રાફિક જામ ના કારણે વિદ્યાર્થીઓ પણ ઘણી વાર શાળા એ મોડા પહોંચે છે.
હા અને કર્મચારીઓ ઓફિસમાં મોડા પહોંચે તો તેમના કામ પર અસર પડે છે.
હા કેટલાક લોકો ટ્રાફિક ટાળવા માટે વહેલા નીકળી જાય છે છતાં પણ રસ્તા પર ભીડ જોવા મળે છે.
અચ્છા તને શું લાગે છે ટ્રાફિક વધવાનું સૌથી મોટું કારણ શું છે?
મારા મતે ખાનગી વાહનો નો વધતો ઉપયોગ સૌથી મોટું કારણ છે.
હા. એક પરિવાર પાસે બે કે ત્રણ આ ગાડીઓ હોવી સામાન્ય બાબત બની ગઈ છે.
હા ઉપરાંત ઘણા લોકો ટૂંકા અંતર માટે પણ વાહનો નો ઉપયોગ કરે છે.
જો લોકો ચલાવવાનું અથવા સાયકલ ચલાવવાનું પસંદ કરે તો સ્થિતિ માં સુધારો આવી શકે છે.
ખરું. તેનાથી સ્વસ્થ પણ સારું રહે અને ટ્રાફિક પણ ઘટશે.
ટ્રાફિક નિયમો નું ઉલ્લભ ઉલ્લઘન પણ સમસ્યાને વધારે છે.
હા ઘણા લોકો લાલ સિગ્નલ્સ હોવા છતાં પણ આગળ વધવાનો પ્રયાસ કરે છે.
કેટલાક લોકો તો મોબાઈલ પર વાત કરતા કરતા વાહનો ચલાવે છે.
હા તે ખૂબ જ જોખમી છે. તેનાથી અકસ્માત થવાની સંભાવના વધી જાય છે.
હા ટ્રાફિક પોલીસ નું કામ પણ ખુબ મુશ્કેલ હોય છે.
ખરેખર તેઓ ગરમી વરસાદ અને ઠંડી માં પણ પોતાની ફરજ અ બજાવે છે.
હા આપડે તેમના પ્રયત્ન નો કદર કરવી જોઈએ
બિલકુલ જો લોકો નિયમો નું પાલન કરે તો પોલીસ નું કામ પણ સરળ સરળ બની શકે
હા મેટ્રો ટ્રેન જેવી સુવિધાઓ ટ્રાફિક ઘટાડવામાં મદદરૂપ બની શકે
હા મેટ્રો બસ રેપિડ ટ ટ્રક લોકલ ટ્રેન જેવી સેવાઓ ખૂબ જ અસરકારક છે
ઘણા દેશમાં લોકો જાહેર પરિવહન નો વધુ ઉપયોગ કરે છે
હા અને એનાથી ત્યાં ટ્રાફિકની સમસ્યા પણ અ આમ ઓછી જોવા મળે છે
મને લાગે છે કે કાર કુલિંગને પણ પ્રોત્સાહન આપવું જોઈએ
હા જો ચાર અ લોકો અલગ અલગ કારની જગ્યા એક જ કારમાં મુસાફરી કરે તો ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે
હા પર્યાવરણની દૃષ્ટિએ પણ તે લાભદાયક છે
હા સાચું એ તો તુમે સાચું કરો એન્જિનની બચત થશે અને કાર્બન ઉત્સર્જન પણ ઓછું થશે
શું ટ્રાફિક સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ શકે
સંપૂર્ણપણે દૂર કરવી મુશ્કેલ છે પરંતુ યોગ્ય આયોજન અને લોકોના સહકારથી તેને ઘણી હદ સુધી આપણે નિયંત્રિત કરી શકીએ છીએ
હ અચ્છા એટલે કે દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજવી જોઈએ
હા ટ્રાફિક નિયમો ન પાલન કરવું જાહેર પરિવહનો નો ઉપયોગ કરવો અને ધીરજ રાખવી ખુબ જ જરૂરી છે
આજે ટ્રાફિકની સમસ્યા વિશે ઘણી વાત કરી
હા એ તો છે અને તને ખબર છે આજે સવારે હું ઓફિસ જતી વખતે મેં લગભગ પિસ્તાલીસ મિનિટ સુધી ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી.
અચ્છા શું કોઈ અકસ્માત થયો હતો ત્યાં
ના અકસ્માત ન હતો રસ્તા પર વાહનોની સંખ્યા એ એટલી વધારે હતી કે બધું ધીમું થઈ ગયું હતું.
અરે આજ કલ આ સામાન્ય વાત બની ગઈ છે. ખાસ કરીને સવારે અને સાંજે રસ્તાઓ પર ખુબ ભીડ હોય છે.
હા લોકો ઓફિસ શાળા અને કોલેજ માટે એક જ સમયે નીકળે છે ને એ માટે
બરાબર બરાબર સાચી વાત લઈ તું હ
તો ચાલો પછી આપડે મળીને વાતો કરીએ.
હા હા પછી મળીએમ
હ